બોલ બોલ આયો આયો.
આવતોને વાતાવરણ એવું હોય ને એટલે નેટ જ એટલે નઈ આ તો બંધ થઈ ગયા હોય અવાજ ચાલુ મ બંધ થઈ ગ્યો કે.
હમ્મ.
તાહો પોણી હાડવા મળ્યું એટલો વરસાદ પડ્યો.
વરશોય વરસાદ એમ
ની હારું.
એ બાજુ . બીજુ કે અલ્યા આ અમણે કહ્યું ને આઈ જયો થોડું વાતાવરણ કોરું થયું અમણાં આઈ જ્યો. ના તડકા તો નઈ આમ તો વાદળા છે વાદળા છે.
હમ. વાતાવરણ થઈ ગયું બધું કામ જેવું વાતાવરણ થય ગયું હમથડ હવે એમ આજ લાગ્યું ચોમાહુ હોય ને એવું એમ એવું વાતાવરણ છે
હવે વરસાદ ચોમાસું આયી જુય એમ હાચી વાતે
હ હ ડેરો બચી ગયો અમાર
હે
હ હમ
હોવે દાખલા ગણવા આલેલાં એના જવાબ જોવું હવે અન્યા
મેહુલને મરા કાલ બુધવાર ના જવાનું હોય ને પેલા ગોવા શનિ રવિ આવ્યો તન કેતો હતો પોચ દાડા માટે હ બુધવાર ના જાય હોડી કોક રવિવાર ના આવશે હોજના કેને પાછા
બરાબર
હારું ઓમ ફરવા મળી જાય કંપની તરફથી હે
હા એજ નઈ ને કોણ ઈયન ફરવા લઈ જવાનું તું
જે આપડા આપડે કે ને
ગોવા જ જય રહ્યા
હ પ્લેન માં બેહી એ પ્લેન માં બેહવા મળી જાહે
બેહવા મળી જાયે નકર તો પ્લેન માં બેહવા ન મળે
ઈજ તો હાલતા હાલતા કોઈ એમ કેવાનું મતલબ
સતત છે હાચી વાત હા ન કે તો જઈ રહયા
હમ તો સારું ટીકીટ બિકીટ જોય આપડે ચો જાવાના તો પડાકે એમ હે એમને બે વાજે તારીકેે
ડખા ઘણા થાય આપડે હચ ખટે હચ કે ખટે સાચો છે, ખોટો છે, સાાચો છે, ખોટો છે. સારવાર બાદ બાકી બે હ દસ દસ ત્રીજામાં
ત્રીજામાં છે, એમ ટ્યુશન બુશન નઈ જવાનું હતું એને.
નારે.
એ બરોબર છે, એ સારું છે, એ કોણતાા બાપડું છોકરું પૂરું થઈ જાય, હજી આનું બાળપણ શેનવી ના લેવાય.
એટલે જ ને.
પણ આવી ના ગોળ તો આવડી.
સો ત નવ હવે ડખવા છે હવે વિધીને ડકો આવ્યો. બધી બુકીી એક હ, બોલો બીજું કો?
એીધું કીધું અ ભણવાનું જી બીજું શું ઓપ્શન હોય એમ હોય તો, ક કદાચ રમભાઈ જતો રેયા. તું નચો જવાનો હમ.
હમ્મ.
હા, એજને.
હાચી વાત, બરોબર, શું કે તારે કેવી તૈયારી? ખાય શકે, એમ આપે.
તો યાર એય ગામડામા માપે જા
નહીં યાર. થાતું નાય, એમ અને શું કે મટીરયલમાં બધું ડખાય શું કરું ને? શું ના કરું? મગજ ભાંગી ગયું છે, હમણા.
એવું.
હમ્મ. શું બીજું કો?
બીજું તો શાંતિ છે, આ વરસાદ આવે જો
બસ અમારે હમને. ચા તો થોડી-મોડા થાય, ચાર વાગયા પછી. હા હા
હાલ, એકદમ સોન થઈ ગયો, હારુ. બધું
બરાબર, હમ્મ. હમ્મ, હમ. ઓજો ત્રણ શું વાવેતર છે હમણા? આપડે બધાને પતિ જ જાયને.
ઓ. એવું એમ.
થઈ જાય એમ. થોડો થોડો તો કહો તો હમણાં પેલા
હમ અ
શું કેવું? હલો હલો